હેલો બોલ.
તો કેવી નીકળી ત્યાજ રીતે યાત્રા
એટલે કેને હમણાં દસ વાગ્યા જેવું કેટલા વાગે જેવું?
રથયાત્રા નેકડી ટી ટ્રેક્ટર ભરીને.
અને આગળ તો પાછું ડીજે હતું બધા છોકરા બધા સોડિય બધા નાચતા હતા
હા હા
પછી આપડ ગમ પંચાયતે લઈ જઈ બધાને રમા માટે જો આપડે ઉજવણી થાય ને ક
હા હા થોડુંક શીત બોલો
આખું રાઉન્ડ મારીને
હા હા
પછી બધા રમતા હતા પછ બી જે વરસાદી વેગતા ને ચણા મગ જવાબ એ બધું આલ્યું બધન પ્રસાદ જોવા ના આવતા હોય માણસો બધા
શગેરા પસુંઆ હ સી તઈ જણા જગન્નાથ જેવા બન્યા હતાને છોકરા
પછી કવાય નહી તો અડધો કલાક રાશ
બીજે વાગ્યું વડે તો મલા
હમ
પછી તમ એપડા પરા હતા ઉડે ન
બધાને દોડાવ ભમરા તો ડીચે વાગેલું ઉડા
હા
હમ એજ ને
એ
એ એવું વાત થોડો અવાજ તો આવતો નની વાત નહી
આવ કંપ્લીટ
હવા આવા તું નથી કોણ
કો નજીક જ છે એકદમ કોન મોટા મોટા ર રાખ્યો છે
તો આટલા તો ડબલ થ હોય
હ ડબલ થાય ને
અવા
હમ ચમ શિખર એવું થાય
શું કરશ કે અવે
હાલ ઊંઘ તો તો ને ભાઈ રાતના કેવા મોટા મોટા ચામાચિડિયા ઉડા
ચમાચેડીએ
અમુક ન ન ના ચમાચડિયા રાતે ના નીકળ
ન એકડા પરાવા
તો એવડા મોટા મોટા ચામા જેડિયા હોય ને આમ.
દાળે આવી જતા હોયને રાતના બાર ની એકકડી
અરે ઉંદર લટકી ને શું થ હોય ને
હ અ ગુવાડ અશે.
કુવડ તો નહિ દેખાતું પણ આ ચામાચીડીયા બહુ ઉડતા હોય ઊડતા જે ઊઘર એટલે દેખા.
એટલે બધા ધોળ કાળા
એ તો ખાલી ઉડતા જ દેખાય હવે લાાઈટ નું અજવાળું પડે એટલે ધોળા દેખાય ગાળા દેખાય.
જીગડા આશલે
હા એવડા જીવડા ના હો ને ભાઈ જેવડા મોટા મોટા બાદ જેવા
બાદ જીવડા.
હા
એવડા મોટા આવ કરાર તમારા ઘરની પાછળ.
ખબર નઈ ભાઈ રાતના ઉડતા હોય હાલીક જઈ ગો
આજી ક આવડે ક હોયકણાવ તું દવ.
હમ.
એ કારુંય તરી પાસે
અને આ જ હવાર આષાઢી બીજના જબુ ખાતા તા
હ મગ જો આબુ ચણા એવું બધું હતું.
એવું બધું હતું બધું
હજુ તો પાટણ ન ખાવું હો.
પાટાને હવે કાલ કાલે હશે ને મગને બધા પ્રોટીન પ્રોન
કેમ બહુ આખાં વાટણું
હા
સરબત ખા નાસ્તા ના પર. સાદી ચોકલેટો જેટલું બધું હોય.
બવ હોય.
વસ્તી એ બહ હ.
હા
વાસ્તતી તો એટલી હોય ને તમે ડ્રોન કેમેરો ઊંચો કરો ને તો દેખાય ત્યાં જે ચીડીઓ જેી હોય.
બઉ બઉુ પોમપ ઓપ્ લક હોય.
આ ચીડયો બહ નાળા
હા ચીડીઓના
અલે
એનાડે તણ બઉ.
હું જવાની ઈચ્છા પણ કોઈ આવતું નહીિ બધા ના પડજોવા
જવાનું ચાલ ભલે ચાલુ પણ કોઈ જવાનું નઈિ એટલે પછી વિચાર રથયાત્રામાં તો રજા ના હોય. કે પેપર ચાલુ હશે એ પ અમારા હજ એક વિતા.
તીએ દન
હ યારું પપર પીંગ. ટેન્શન જ નહી એક એક વાજ્યા દવ કોણ હતા દીતા આપપર
મગજ હેંગ થઇ જાય.
હા ઉપર દઈખ કસરત ખાવાનું પીવાનું પછી ઊંઘને કેટલું બધું ભેગું થાય.
પી પવા બધ
હા તે બધું ઊઘ ઉટી જાય નથી આવ બો-
ઓ આસો પાઈ
કાળી કાળી થઇ જાય ડાર્ક સર્કલ આઈ જાય ને
અી એ પણ ના દાડવ ના
ભાઈ દસ વાગે ઊંઘ આ આવી જાય ઓમ એક વાગે આવતી હોય
હા હા હા હા
હ આવતી હ ન અમ દાસ વાગ એને પણ હૂંકવાનું તો બે વાકી જ
ટેન્શન સારું
સારુંવ આ શું કેવાય બધું ફેશર નહી
હમ હમ
પ્રેશર કેટલું હોય- આપડે જેટલું ભણીએ તણા પૈસો કમાય ખબર નહ આ એમએસસી આઈટી કરીને અમે શું કરવાવાના છીએ
આ મોદી હા
આતમું ભણ્યો તો પ્રથન શિખર છે બની ગયો
ખબર ન
ખરોખઈ વડાપ્રધાન બનીએ
ઇલોન મસ્ જેવ બનાય
બ ભ
વાત જ ના થાય ની
ન
એક તો વાર કૂતરો ભસ ભસ કરેને ઊંઘવાય જતા નહી
તાની
દીમેશ તો આ રકડ ખાય
હા કે ઉભો તો અત્યારે
આવાનું હો તો
બ તો
મેરી નજરો કે સામનેૈ
તમને ઓ ભી ભુખા થ ના ખાન
હા
હા તો
તો બહાર આયા તો બાળકો
એ તો બાલ્કની આહાર થંભળા જોડે નહ એવું હતું
હા તો એકઈ કંદ કવું નાવે
હ ભાઈ
તો કહેવાય
આ કઠેડા નો ભાગ હોય નીના બાલ્કનીય
હા નયાજ
એચ વાત ગલેરી માં તો ગલેરી કેવાય સારું ઓોછું એમ કેવાય
હું બહાર આવ્યો હતો
હા તો થોડી મેહણા લેંગ્વેજ બોલવી શુદ્ધ ગુજરાતી બોલવાની તો તકલીફ છે યાર
ગુજરાતી એ
ને હમ શું કર તે અમદાવાદ અ ખં છે એવ ખ્યાં છે રવા થોડુંક
શું ચાલ
હ ચાલ જીવનમાં તો ચાલે જાય હછ કે શું ચાલે એ ખબર નથી પડતી
જીવન ભગવાને બનાવ્યું કે આપડે બનાવીએ જ ખબર નહીિ
શી ખર હવે ખબર નહ ભાઈ શું છે
નહી
પણ આપડે આપડે રીતે જીવી શકીએ પણ પૈસો પૈસો કમાવો પડને એમ હોયને તો બધ તું આખી જગ જીતી જ
પૈસો કમાવા માટે મહેનત કરવી પડે
એ એ પણ કઈ સત ના મળે એનું શું ભાઈ
સુભના
રિઝલ્ટ ના મળે એનું શું
કઠોર તપસ્યા કરવી પડે
હવે સાદું તો ના બનાવી યાર
સાધું તો ના બને એ વાત સાચી મંદિર ખોલી દેવાય
મંદિર હા મંદિર એ આઈડિયા સારો હો એના ઉપર અમલ કરાય જેવો છે.
પ્લોટ પાઈશ
બઉ જ આ બધા પૈસા કહી જતા હોય.
મંદિર વાળ શું હ ખબર
સવારે
પૂજારી મંદિર માં બેઠો હોય ને એ ભક્તો જોડે માગ ભગવાન જોડે ના માગે ભગવાન જે દાડે ફૂલો ચડવાનું ચાલુ માણસો જને ભગવાન ના ફૂલો ચડાવાના તો એ વખત પૂજારીમ કે કે ભગવાન જ નહી મંદિરમાં
ભગવાન ના નાોમે વસ્તીને લુંડમ છો બીજે ને
માણસો કેવા થઈ યાર ઘરજ મતલબી
એ તો નવાય જ નથી કરી
બે વાર આમ ખાલીમ જેવું થઈ જયે.
અચછી વાત હ
દદી દેરી જાઉ હ.
હમ ડેરી પણ દૂધ આપતા નઈ ને દૂધ આવતું મે સાઠ મહિને પછી ગીતું હતું એ ભાઈ
એવું કીધું.
તો કા આપણે એમ કરી કાળ જેમ પસી.
પેલા જે એવી મજા આવતી ની.
હા અત્યારે ઓમ. કોમ વગર મળીએે એમાં કોમમાં મળીએે એમાં અલગ મજા વસ્તુ હો
હા એજ ને કોમ વગર નું કઈ મતલબ
મતલબ વગર નું મતલબ નહી
હ વાત તો વા જ ની
હા હા એ જ ને
બે મિનિટ ખાલી વાત કરવાની વધારે નહી કરવાની.
શું કે છે દસ મિનિટ હા રેડી રડી
એવું.
હમ
રથયાત્રામાં શી ખબર જવું ના જવું.
જવું ના જવું વિચારીએ હવે શું કરીએ.
હેડતા જઈએ કુ જવું આપે જઈએ હાલ આટલા વજ ના જતા હોય હેડ.
કોઈ દી કોઈ છે બાજુમાં ભાઈ? હેલો
તારા માટે થઈને જિયો હું પાછો હલે હલો! આર્યો માર જોડે અ બોલ બાપા.
થોડું આગું વચ્ચે એ આગુ હોય થોડું.
બોલ બોલ હવે
બોલો હવે મારો અવાજ ના આયો આયો હ બેનબા
આવે?
ના હાલ તો નહી આવતો. ટાઈમ થઈ ગયો હલો
હહ
હા બોલ તો શું કરીએે કાલ હવે?
કાલ જવાનું તો ફાઈનલ નહી.
તારે આઈટીઆઈ બંધ નહીં ચાલુ?
આઈ. ટી. આઈ તો ચાલું પરીક્ષા આવ. આવે એકવી તારીખે એક પેપર આલવાનું પસી પતી ગયું.
એક વિષય ક્યા વિષય?
થીયરી નું બાકી.
એમ નઈ વિષય હશે ને નામ.
હા તો થિયેરી એ તો કવું.
ઈલેક્ટ્રિકલ લે ઈલેક્ટ્રિકલ.
ઈલેક્ટ્રિકલ થીયરી.
હા.
ઓહ! હો હો. આમાં વિષય કયા આવે ખબર હે?
હા
હા ઇન્ટરનેટ એન વીજ.
માર બદલવું હ્.
ભલે
આ બધા નોમ હ?